હમ. જ જય શ્રી કૃષ્ણ.
હલો.
હા હલો.
જય શ્રી કૃષ્ણ હલો.
શ્રી કૃષ્ણ વા નહી આવડી કે.
કેમ છો.
હું પણ મજામાં છું તમે કેમ છો.
હું બી મજામાં છું ઓર શું કરો છો.
ના તમારો પેપર થાય ગયો ક.
હા શું કરો છો.
કઈ નઈ હવે રોટલી બનાવ છું કઈ.
ઠીક છે શક શું બના રહ્યા.
કઈ ન અહી થોડ જ ના કવા બનાું છું. હમ રોટલી બનાવું છું.
હમ.
મ
ઓર.
હ નહીં હો તો શ દર છે.
ઠી છે.
હમ.
તમારે ચંદબબહેન જવતા રહ્યા.
ના બી બીજી વખત ગયા છે તો
ઠી છે ઘર કા ક્યા છે
પણા
ઘરકા
બધા
ગરકા ક્યાં છે ગરકા હા
અને તો ઉદયપુર થાયજે ને
ઠીક છે તમારે સાસુમાં
ઓ તને ખાવાનું ગયા છે જે મને કરતા રિસેપ્શન થઈ ગયો ને આના નયા ગયા છે
તમે ઉદયપુર જવા કે બોલે હા તમે ગયા નહીં
ના એવે તો નહી ગઈ છે મને ટાઈમ નથી મળ્યો છે ને વખત નથી મળ્યું છે
તમે બોલ્યા હતા કે હું ઉદયપુર જઉંગા અનેનવર્ટેસ લેઉંગા
હા અનેના તો થોડા દિનર બાજઉ છું ને
ઠીક છે ઓ તમારે ઘર મે કોણ કોન કોન કોન છે
એટલેમાં ત્રણ જણા છ આજ તો બે જણા તો જીમવાનું ગયા છે
ઠીક છે તમારે દાદુ સાસુમાં શું કરે છે
કઈ નહ હોતે બેઠલા છે
ઠીક છે ઠીક છે ઓર
કેે
ચાય વાત ભય
ના આવા તો બીજી વખતે પહેલી દીસે ચાય તો
ઠીક છે ઠીક છે હું ભી ઉદયપુર ગઈ હતીથી
હ
હલો
હા બોલો છે
હું બી એક્ઝામ દેવાને ગઈ હતી જો આવી
અચ્છા ચાય બનાાયને પીલી પી કે
હા
અચ ઠી છે ઠી